હલો. હા, મને તમારો અવાજ આવી રહ્યો છે. તમને મારો અવાજ આવે છે?
હા હા આવે છે, કેમ છે તમને?
હા અમે મજામાં છે, તમે કેમ છો?
અમે પણ મજામાં છીએ. તો આજે આપ ણે શહેરી જીવન વિશે વાત કરીએ. બરાબર?
હા, જરૂર બોલો ને.
હા. જેમ આપણે હવે જોઈએ છીએ કે શહેરી જીવન છે બરાબર આજકાલના મોટા ભાગે લોક કો શહેરમાંજ રેવાનું પસંદ કરતા હોય, ગામડામાં કોઈને નથી રહેવું ગમતું.
હા બરાબર, તમે સાચું કીધું.
ગામડુંજ ગામડે જાય છે, એટલે ગામડે થી શહેરમાં જાય છે. શહેરોમાં સુવિધાઓ પણ ગામે લોકોને, સારી શાળાઓ હોય, કોલેજો હોય, હોસ્પિટલ હોય, બસ હોય, મેટ્રો હોય. પચાસ જાતની વસ્તુઓ શહેર માં મળી રહેતી હોય છે, ગામડા ઓમાં લોકોને કઈ નથી મળતી. એના લીધે લોકો સેહેર, ગામડાથી શહેરમાં જાય છે.
હા તમે બરાબર કહો છો. કે બધા લોકો હવે, ગામડાઓમાંથી શહેર માં સિફ્ટ થવા લાગ્યા છે. અને હવે તો બધા ગામડાઓ પણ ઓછા થત થવા લાગ્યા છે. બધા ગાવડાઓ, બધું ઝાડ જંગલો બધા કાપીને ત્યાં બધા મોટી મોટી કંપનીઓ, સ્કૂલ સરકારી હોસ્પિટલો બધું નવા નવા મોલ, એવું બધું બનાવવા લાગ્યા છે. અને બધા રોજગાર માટે બધા શહેરોમાં શિફ્ટ થવા લાગ્યા છે, તમે જે રીતે કીધું કે, બધી શહેરોમાં સારી સારી સુવિધાઓ મળે છે. અને જ્યાં ગામડાઓમાં નથી મળતી, તો એની માટ તે બધા શહેરોમાં શિફ્ટ થવા લાગ્યા છે.
હા શહેરોમાં તો મનોરંજન માટે પણ બહુ બધું છે, સિનેમા, ગાર્ડન ક્લબ, મ્યુઝિયમ, રેસ્ટોરન્ટ, રમત ગમત ના મેદાનો. બહુ બધું શહેરોમાં મળી રહે, પણ એના ગેરફાયદા બી ઘણા બધા છે, જેમ કે આપડે શહેરોમાં તો મોટી મોટી શહેરો હોય તેમાં તો કેટલાય લોકો પાહે ગાડીઓ હોય. તો એથી ટ્રાફિક સર્જાય, પ્રદૂષણ થાય, અવાજ થાય, ભીડમાં મોટી સમસ્યા થાય. અને ટ્રકે અને જાપડે ખોટો સન મા બગડે ઓફિસ જવાનું એ સમય બગડે, આગળ પછી પછી પ્રદુષણ થાય હવામાં તો કેટલો બધો પ્રદુષણ થતો હોય છે આ ગાડીઓના સાયલેન્સન માંથી જે ધુમાડા નીકળતા હોય છે એના લીધે.
હા તમે બરાબર કીધું. કે શહેરોમાં એ ઘણી બધી પ્ર પ્રોબ્લેમો થતી હોય છે, જે માણસ તો હર રોજ ફેસ કરતા હોય છે, જેમ કે તમે કીધું ટ્રાફિકનું છે.
જેના લીધે બધાને લેટ થતું હોય છે.
હમ્મ હમ્મ હમ્મ
અને બીજી બધી બી. ઘણી બધીજ પ્રોબ્લેમો છે, એ બધા રોજે ફેસ કરતા હોય છે.
હા, જેમ કે ઘણી વાર એક્સિડન્ટ થાય છે, વચ્ચે રસ્તા પર, લોકો હેલ્મેટ નથી પહેરતા તો એનું એ અક્સ માં અકસ્માત થાય છે, અને લોકો મરી જાય છે, એટલે બહુ શહેરોમાં બી બહુ બધી વસ્તુ આવું થત તું રે છે
હા તમે બરાબર કીધું. અને શહેરોમાં આપડે જોઈએ તો હવે એ બધું જંગલો બધા ઝાડને બધા કા પી નાખ્યા હોય છે તો બધું હવાનું પ્રદુષણ સાઉ નું પોલ્યુશન બધું બો બધું વધી રહ્યું છે જેના કારણે કેટલીક જગ્યાએ તો મનુષ્યને શ્વાસ લેવાનું પણ બધું તકલીફ થાય છે. કેમ કે મોટી મોટા કારખાનાઓ ના બધાનો ધુમાડો તેનું ગંદુ પાણી બધું નદીઓ મા વહે છે, જેના લીધે શહેરોમાં પાણી પણ સરખું નથી આવતું હોય છે.
હમ્મ હમ્મ
તો એમને બહું તકલીફ પડતી હોય છે, પીવાનું પાણી પણ એમને બારથી ખરીદીને લેવું પડે છે.
હા પછી ઘરના ભાડા ભરવા પડે છે લોકોને અને ગામડા ત્યાં તો શહેરોમાં તો કેટલુંય ભાડું હોય છે કે એ લોકોને આપવા પડે રહેવા માટે ખાલી લોકોને તો જોબ માં પણ એટલા પૈસા ના આવતા હોય એટલું તો લોકો ભાડામાં ને ત્યાંની વસ્તુઓ ખરીદવામાં શહેરમાં તો બધી વસ્તુ મો સોપ મોસ્ટોપ મોંઘી જ હોય છે. અને લોકોને રોજિંદા જીવન માટે એ વસ્તુ તો ખરીદવી જ પડે. તો લાઈક ગામડા કરતા શહેરમાં વધારે રેતા હોય છે કેમકે તમને એ ત્યાંથી પ્રોફિટ થતી હોય છે. પછી બહુ બધી વસ્તુઓ મળી રહે જેમ કે સારી હોસ્પિટલ છે, સારી કોલેજો છે.
હા તમે બરાબર કહો છો. અને બીજું જોવા જઈએ તો ગામડાઓમાં શું કે બધા ખેતરોમાં બધા ખેતી કરીને પણ રોજ એ લોકો બધું જીવન ચલાવે છે. ત્યારે શહેરોમાં એવું નહી હોતું એ લોકોને એમની જોબ પર ડિપેન્ડ રહેવું પડે છે અને લોકો તો હવે બધા એક થી વધારે જોબો કરવા લાગ્યા છે જેથી તે લોકોનું સારું જીવન એવું થાય.
હમ્મ. પણ ઘણા પણ આપડે શહેરોમાં પણ નવા નવા બાગ બગીચા વૃક્ષો રોપણ કરવા જોઈએ. જેથી શહેરમાં પણ રોઈને લોકોને નુકસાન ના થાય સરખો શ્વાસ મળી રહ્યા આપણને ઓક્સિજન મળી રહે કેમ કે લોકો ધુવાડા ના લીધે વધારે પ્રદુષણ થાય છે ત્યાં તો એટલે આપડે ગવર્મેન્ટ ને ધ્યાન રાખવું જોઈએ કે ત્યાં વૃક્ષારોપણ થાય ગાર્ડન્સ થાય બગીચાઓ બનાવે આપણા માટે સવારે લોકો વોકિંગ પર જઈ શકે યોગા કરી શકે જીમ બગીચામાં જઈને કરી શકે ટાઈમ પોતાનો બહાર જવા માટે થોડુંક સારી જગ્યાએ જાય. હવે તમાર સ્માર્ટ સિટી વિશે શું સાંભળ્યું તમે? સ્માર્ટ સિટી વિશે તમને ખબર હોય તો
હા હું સ્માર્ટ સિટી એટલું બધું નથી જતી પણ જે મને ખબર છે તમને કઉ સ્માર્ટ સિટી માં જેમ કે આપડે જોઈ કે ત્યાં બધે આપણને સુવિધા બધું મળી રે તીહોય છે જેમ કે હોસ્પિટલ છે સારી સારી કોલેજો, યુનિવર્સિટી, સ્કૂલ જેથી આપડા બધા બાળકો સારી રીતે ત્યાં જઈ શકે સારું રિઝલ્ટ લઈ શકે. અને તમે જે રીતે કીધું કે બધું જીમ ને ગાર્ડન ને પાર્ક એવું બધું હો હોય છે સ્માર્ટ સિટીની અંદર જ હોય છે બધું તો લોકો આરામથી તેમનું રોજ જ જીવન જીવી શકે તેમને કોઈક વધારે એવી પ્રોબ્લેમ રોજ ફેસ ના કરવી પડે દૂર ના જોવું પડે હોસ્પિટલ જયારે કેમ કે પ ઇમરજન્સી હોય તો તે લોકો તાત્કાલિક હોસ્પિટલ જઈ શકે.
હા તમે બરાબર કીધું જેમ સ્માર્ટ સિટીમાં બધી વસ્તુ મળી રહે આપણને કોલેજ હોસ્પિટલ ને બધી કે આપને બીજે કશે વધારે દૂર ના જવું પડે બધું ત્યાં મળી રહે. તમે બરાબર કીધું તો તમારા ખ્યાલથી તમને શું લાગે છે કે હું આપને સિટીમાં રહેવું જોઈએ શહેર કેવું રહેવા માટે સારું છે?
એ બધું એમ જોવા જઈએ તો ફિફ્ટી ફિફ્ટી છે. કેમ કે શહેરોમાં આપણને સારી સુવિધાને બધું મળી રહી છે પણ એટલું જ એના ગેરફાયદા ને બધું તમે જે રીતે આપડણે કીધું કે પ્રદુષણને એવું બધું છે તો આપણા શરીર માટે એ હાનિકારક છે જય્યારે ગામડાઓમાં આપણને એટલી સુવિધા નહી મળતી પણ ત્યાંથી આપણેે વધારે કામ કરવું પડે છે આપડે જિંદગી સુધારવા માટે તો એ બધું ફિફ્ટી ફિફ્ટી જોવું છે.
હ હા ત્યાં શિક્ષણ ની પણ આપણને ઘણી બધી વસ્તુ મળે છે પણ થોડા એના ગેરફાયદા ના લીધે ત્યા આપણને એવું લાગે ગામડું પણ બેસ્ટ છે સારું છે પણ આપડે જોવા જઈએ તો શહેર પણ બહુ સારી વસ્તુ છે ત્યાં અત્યારે તો આપડી સિટી કેટલી ડેવલપ કરતા હોય છે ગવર્મેન્ટ કે તમે સ્માર્ટ સિટી બનાવી આપડી સ્માર્ટ સિટી બનાવી અન્ય આપણું દેશ પણ બહ ગ્રો કરે છે એ વસ્તુ એ આપણા માટે પણ બહ સારી સારું કામ છે સારી હારી હારી કોલેજો પણ બનાવે છે ગવર્મેન્ટ
હા બરાબર છે ત અત્યારે સરકાર સારી સારી કોલેજો સ્કૂલો બધું સારું બનાવી રહી છે
પણ હવે સરકાર ક્યારે બદલાઈ જાય અને ક્યારે બીજા નિયમો આવી જાય કોની ખબર એટલે બધા મોસ્ટપલી પ્રાાઈવેટ ને જ ચૂનતા હોય છે કે જેથી લોકો ન બાળક સારી રીતે ભણી શકે હજુ પણ સરકારીમાં બ બધ્ધા ને પ્રોબ્લેમ ફેસ થતી હોય છે બધાને વિશ્વાસ બોવ નહી હોતુ જેટલો પ્રાઇવેટ સ્કૂલો અને કોલેજોમાં થતો હોય છે
હા હા બરાબર તમે બરાબર કીધું કેમકે ત્યાં આપણા માટે બહ સારી સારી ફિલ્ડ હોય છે ઓપોર્ચ્યુનિટીઝ આપે છે પ્લેસમેન્ટસના ગવર્મેન્ટસમાં બહુ ઓછા મળે છે એ લોકો એટલું ધ્યાન નથી આપતા સ્ટુડન્ટસ પર એના લીધે સ્ટુડન્ટ પણ વિચારે કે નહી અમારી સિટીમાં જઈને સાઈ કોલેજમાં ભણવું છે એ લોકો ના મનમાં પણ એવું થઈ જાય છે કે ગવર્મેન્ટ કોલેજને એટલી બધી નથી સારી ગવર્મેન્ટને આવા જ ટોપિક ઉપર ધ્યાન રાખવું જોઈએ ઈ પોતાની કોલેજોને પણ બહ સારું ડેવલપ કરે જેથી સ્ટુડન્ટસને સારા શ શિક્ષણ મળી શકે
હા તમે બરાબર સાચી વાત કીધી કે સરકારે ઘણું સારું ધ્યાન આપવું જોઈએ અને હાલમાં તો હું કહું તો સરકાર ધ્યાન આપી રહી છે મે કેટલીક જગ્યાએ જોયું કે સર સરકાર હવે સારી સારી સ્કૂલો બનાવી રહી છે અને હું રાખીશ કે આગળ જતા પણ એ ધ્યાન આપશે અને લોકો નું સાંભળશે અને બધું સારું પરી એવું પરિવર્તન આવશે.
હા જેમ કે આપડે સ્માર્ટ સિટી જોવા જઈએ જેમ કે સુરત છે એ બધી વસ્તુ એ જગ્યા સ્માર્ટ છે. પણ તમે જોવો છો કે હાલ ફિહાલમાં વરસાદના લીધે ત્યાં પાણી ભરાઈ જાય છે. તો સ્માર્ટ સિટી બનાવી પણ પાણી ભઈ જાય તો તેનો શું ફાયદો છે? એ તો ગેરફાયદ માં જ આવી ગયું કે થોડો વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે
હા પણ તમે હવે એક પ્રોબ્લેમ ના લીધે હવે એને નુકસાનમાં ના ગણાવ શકો. કે એ નથી સ સ્માર્ટ સિટી. એટલે એના ફાયદા પણ જોવા પડે છે.
સુરત માં સિટી સારી સિટી જોવા જઈએ તો ત્યાં બધી વસ્તુ મળી રહે છે શું નથી એવું કે. ચાલુ જ ના પડે હોસ્પિટલ મોલ્સ પ્લે ગ્રાઉન્ડસ. બધી વસ્તુઓ ત્યાં અવેલેબલ હોય છે એક શહેર માં સારી એવી જગ્યામાં.
હા તમે સાચું કહો છો કે જે માણસ ને. જીવા માટે જે કઈ જોયા છે રોજિંદા જીવન એ બધું આપણને સ્માર્ટ સિટી. અંદર મળી રહી છે.
મળી રહે છે હા તો ગવર્મેન્ટ પણ
હા.
ટ્રાય કરે છે કે અત્યારે સ્માર્ટ સિટી બનાવી તો આજે. આપે આ વસ્તુ પર ડિસ્કસ કર્યું બઉ. ખુબ અમને પણ આનંદ થયો કે તમે પોતાનો કિંમતી સમય અમને આપ્યો. તો આવી રીતે બીજા કોઈ ટોપિક આપડે મળીએ અત્યારે અહિયાં. પૂરું કરીએ ઓકે.
ઓકે તમારા પણ ખુબ ખુબ આભાર.
હા.